હેલો.
હાલો.
હા બોલ આવે અવાજ મારો
હા.
હા તે હેડફોન પહેર્યા?
ના કઈ નથી પેહર્યું.
પણ તારો અવાજ ધીરો આવે છે.
પ્રોપર અવાજ આવે છે.
ના નથી આવતો બલ જ સ્પીકર પ રાખીને.
ઓકે હવે આવે છે સરખું.
હા બોલ.
મને વધારે જમાઈ ગયું છે હવે આવે છે એની અંદર.
હા તો હુંઈ જા.
સુઈ જાઈશ તો પછી સવારે વેલું ઉઠી જવાશે.
ઓ તો સારી વાત હે ને તું તો સવારે વેલું ઉઠી જાય.
ના ના મારા ભાઈ બન તો હજી રાહ જોતા હોયને બહાર.
હ એમ કે ત બેસવા ચ બાકી શું? એ લખું એ વડ આવ્યો નઈ.
થોડો બી ફ્રેન્ડ્સને ટાઈમ અપાય ને.
હા બધાયને દેવાય એક કદાચ ફેમલીને ટાઈમ અપાય તા.
હા બધાને અપાય.
હમ. ઘરે તો રેતો નથી તું બઉ.
ઘરે જ હોય.
ત્યાં ઘરે હોય આઠ વાગે તો તું કદાચ કરે આવશ. નવ થતો હોય જા. હા ના હું ના.
કોક દક જ આઠ વાગે બાકી સાત છ સાત વાગે તો આવતો જ રહું છું.
હ કોક દીજ છ વાગે બાકી રોજ સાત આઠ વાગે આવતો રહ એમ કે.
ના. ખોટું છે બેટા એ.
એવું કાય વાંધો ને વધારે તને ખબર હોય મને થોડી ખબર હોય.
હા.
હા કે બીજું?
બીજું તો કઈ નહી જો.
હમ્મ હ અલેે.
કઈ નહી.
બા હું કરે બા?
બા છે નીચે સત્સંગમાં જવાના હતા.
એવું હા તું શું કેતો તો ક
મને માથામાં કંક શું છે.
હું છે માથાનો?
તો નકડી આમ ખંજવારા જ એવા રાખે છે.
હા તો ખોડો થઈ ગયો એ.
નહી એવું તો કઈ નથી છે, એ ખોડો હતો પણ એતો સાવ નીકળી ગયો છે.
તો કેમ? તો ડેરી માં તો નતો તો.
ના ના મને છે ને નાની નાની ફોડકી થઈ છે.
એમ નહિ તું ડેરીમાં નતો તો એમ.
ના. એ થવું છું.
કેમ નોતું તો ડેલી?
મતલબ ડેલી શેમ્પુ ના નાખું.
હ પણ માથું તો ધોવો‌ ને!
હાં, હાં, હાં.
હાં તો ડોક્ટરને બતાવી દે બીજું ન હોય!
એવું જ કઈક કરવું જોશે.
હ. કે બીજું હાલો ક્યાંક ફરવા જાએ.
હાલો. હું તો કહું જ છું. દ્વારકા કે વિસ છે.
હ દ્વારકા બહુ આઘું પડી જાય યાર.
તો સોમનાથ જાયે.
મને એટલો ટાઈમ ના હોય ને.
સોમનાથ ચાલે?
ન્યાં એટલોય ટેમ ન હોય.
તો ગામમાં ને ગામમાં રખડો.
હે હે ગામમાં-ગામમાં તો રોજ રાખડીએ.
તો તમને ટાઈમ નો હોય ને બાકી તમને આપણે દૂર જાવું હોય તો
હમ કઈ નહી ચિયો બીજું તો હું હવે.
તો તે કોઈ દી મારા હાથનુ સાક શાક રોટલી ખાધી?
ના, તને‌ આવડે બનાવતા?
યસ.
હે.. શેનું શાક આવડે બટેટાનું?
બટેકાનું- મિક્સ શાક આવડે.
હે હાચ્છે. મિક્સ શાક આવડે?
હા વાડીનુ શાક આવડે.
ના હોય.
પછી આખા ભરેલા બટેટા ને, લસણ ને, ‌ રીંગણા આખા ભરેલા એનું શાક આવડે.
બીજું.
શું તો કઈ દાલબાટી આવડે.
હમ એવું બધું
હા
હાલો તો હવે ગુજરાતી હોટલ ખોલ નાખ, ગુજરાતી હોય, ને ડીશ મળતી‌ હોય ‌ગુજરાતી ખબર બધી
હા.
હાલો એવી હોટલ પણ નથી. હું કેવું તારે કે.
હાં પણ આપડે આ બાજુ તો એ ગુજરાતી હોટલો બહુ છે.
હમ તો હું કરશું કે?
આપણે બાર ના રાજ્યમાં છે, ને ત્યાં ખુલી ગુજરાતી તો ચાલે.
હ હાલો તો મહારાષ્ટ્ર મારા ગામ.
ત્યાં તો બહુ દૂર થઇ જાય.
લે હમણાં તેજ તો કીધું બીજા રાજ્યમાં જઈને ખોલું તો થાય.
આપડે આઉટ ઓફ કન્ટ્રી જાવું છે.
હ.. આઉટ ઓફ કન્ટ્રી તને ગુજરાતી ડીશ ક્યાંથી હાલે.
હાલે જ ને.
બધા નોનવેજ ખાવાવાળા હોય મોસ્ટ ઓફ.
આપડા ગુજરાતી ભીને જાય છે ને. તો આપડા ગુજરાતી ત્યાં ગુજરાતી. માગતા હોય.
અપડા એ એમ નહિ આપડા એકની હોટલ ન્યા કોને મળે આખા બીજા આખા કન્ટ્રીમાં એ તો ક્યાં રેતા હોય કોના ખબર હોય.
એ તો આપડે ત્યાં રાખીને પછી એડવર્ટાઈઝમેન્ટ ને એવું કરીએ એટલે ઓટોમેટિક બધાને ખબર પડવા માંડે અને ગુજરાતી છે એ ગમે એટલા દૂર રેતા હોય તો ત્યાં એ જમવા આવે જ ખબર હોય કે ગુજરાતી હોટલ થય છે.
હા એ વાત સાચી ને પછી બધું સામાન ને પછી કેમ મેળ કરવાનો કે?
એ તો એક્સપોર્ટ થાય જ છે ને.
હા એ ઓલા ઓલા શું કે આપડે હોટલમાં કમાય એ બધું ઓ એક્સપોર્ટમાં છે વય જાય પૈસા નથી લાગતું?
આપ આપણે પસી ત્યાં રેટ એ રીતે રાખવાનું હોય ને.
હા એ વાત તો યા છે તો પછી આપડ ગુજરાતી એવા ડાયા ખાવા તો જોઈ ને ને રેટ એવા રાખે.
ત્યાં ગુજરાતી એટલું-એટલું કમાતા હોય તો એને એટલામાં પછી સારું જમવા મળે તો એ જમી જ લે ને.
હા યતર વછલે હમ્મ કે બીજું?
હવે મને આ એપાર્ટમેન્ટમાં
શો શું એપાર્ટમેન્ટમાં
તને પરમેન મરે એવું નથી ગમતું એમ?
હા.
ઓ તોર ક્યાં રેહવું હોય?
અ અમારા એપારમેન્ટું બરોબર.
હા હા.
હા એક તો એમાં લી ભાઈ થી ને.
હા હા.
પગથિયા ઉતરીને. જાવું પડે નઈ. પાસુ ચડીને આવવું પડે.
હા.
એ બઉ મોકો વાંધો છે.
તો તો એ તમારો.
ક્યાય મકાન હોય તો કે જે ને ભાડે?
હા તમાર વ ક્યાયને પાચ તમારે કોને લેવાનું ફર્સ્ટ ફ્લોર પર લઇ લેવાન
ત્યાં પવન ઠંડો મસ્તી નો આવે તો આમ ખાલી બારી ખોલ ને તા તો આમ ક્યાં હાથને એમ થાય કે આ એસી એસી
તો હા ઈ તો મને ખબર હે મારી ફ્રેન્ડ એટલે હું જોઈ રહી છું કે તોય
મારી ઘરે એક રૂમમાં એ સી છે. તો ખૂબ અહિયાં બારી ખોલો ને એટલે છી તો છે ને. ઠંડો પવન જ આવે ને. પણ એક કારણ છે મચ્છર ની થોડીક તફલીક.
હ એ તો નેટ લગાડી દેવાય વિન્ડોમાં.
પછી હું મચ્છરદાની હું લાય વો છું મચ્છરદાની રાખેલ છે.
હા. કરે.
હા.
હમ્મ કે બીજું તારા મમમી શું કરે છે કે.
યા ચાલવા
હમ તું એ જતે હો તો હાલવા થોડુંક
અને મારામાં છે હવે આખા
હ આ ખબર અઢી છેડ કા એમ
અને હાલવુ વાલું પેરે રાખો જેટલો દેખાવો એટલા હાવ લાકડી જેવું દેખાય છે આમ તો થોડું
હ કઈ નહી તો રેવા દયો હાલો મારો બેઠા રહ્યો પયદા રયો ઉથા રયો બીજું તો શું હોય
હા. એવું જ કરશોના કાઈક.
હમ્મ, કયો બીજું.
ફરવા જવાનો પ્લાન કરી છી અમે ભાઈબંધુ.
ક્યાં જાવા છે તારે દુબઈ.
ના, ના. ગોવા જાવાનો પ્લાન. ગોવા જવાનો પ્લાન છે દિવાળીએ.
ગોવા ગોવામાં તો કાગડા હે.
આટલે જ જાવું છે.
હે એટલે જવું હે.
હા.
હમ્મ. કઈ નહીં તો જાવ.
મારા ગામમાં કાગડા નથી ને એટલે મને કે છે કાગડા જોવા જવું છે
હમ્મ. હા છે મારા ખિસ્તો ખાવાનું નહીિ
કાંઈ નહી અમે અંદર ગાડીમાં જઈન ખાશું.
હમ્મ.
અંદર ગાડીમાં જઈને ખાશું.
એવું એમ ને. વાંધો નહીં હવે આપડે પછી વાત કરીએ ઓકે
ઓકે.
હા બાય-બાય કરું પછી હો.
હા.
ના અડાય.